ના
જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં
બસ મજામાં તમે
બસ મજામાં
કઈ નહી હું તમને એમ પૂછતી હતી કે તમે કોઈ દિવસ ગયેલા છો ફરવા
કચ તો કેમ થયો ક્યારે ગઈ કચ બોવ કામ થઇ વીસ પચીસ વરષ પણ ના હા સત્યાવીસ અઠ્યાવીસ વરષ થયા છે
ના ના હતા ત્યારે ગેયલા
અચ્છા એવું છે
તય હા પાછા
હા હા ખબર પડી ગઈ
હા બોલો હું કેય
કહો ને કચ્છ વિશે કે કચ્છમાં શું શું ફરવાનું છે ને શું નહી તો તમે બીજી વાર જાઓ ને કે હા કશ તો જોવા જેવું જ છે સ્થળ એટલે તમને પણ આઈડિયા આવે હા હું ગયલી છું તો હું તમને કઉ છું કે
ગેલી તમે હમણાં ગયા છો એટલે તમને વધારે
ના ના મારે પણ થયા પાંચ છો જેવા વરસ એટલે હું તમને કહું ને એક મે જેટલું જોવું એમ કે કચ તો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે એક જાતનો તો અને ભારત માં સૌથી સુંદર પ્રવાસ સ્થળ પણ કચ્છ જ છે એમ અને કચ્છ મા તો એક સફેદ રણ પછી સમુદ્ર સંસ્કૃતિ પછી પરંપરાગત હસ્તકલા માટે તો કચ્છ બહુ જ ફેમસ છે કેમ કે ત્યાં આગળ બધી જે લેડીસો હોય એ હાથ હસ્તકલા બધું બનાવ
બધું હા
ભરત ભૂથન ને એ બધું હા અને અ ત્યારે તો ટ્રેન્ડિંગમાં જે લિપન આર્ટ નીકળ્યું છે એ કચ્છ નું જ એક છે તમને ખ્યાલ હોય તો
અમે ગયેલા ને તેમાં તો બધું બહુ બધું કેવું ગામડા જેવું હોય બધું એવું
હા હા, મને ખ્યાલ આવી ગયો. તો તમે પચીસ-છવ્વીસ વર્ષ કીધા ને, એટલે ત્યારે તો બોડે ના થયુ હોય અત્યારે પણ એવું જ છે, પણ અત્યારે થોડું થોડું આમ કચ્છનું તો આ હસ્તકલા, સફેદ રણ બધું ફેમસ છે. પછી ત્યાંનુ એનું લોકસંગીત લોકનૃત્ય. પછી તેનું સ્વાદિષ્ટ ભોજન તો બધું બહુ જ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે હજારો વિદેશી, ફરી દેશ આપણા દેશના પ્રવાસીઓ અહીંયા આગળ મુલાકાત માટે પણ આવે છે, કચ્છમાં ફરવા માટે. પછી વિશ્વ ને વિશ્વ પ્રસિદ્ધ ગ્રેટ રણ ઓફ કરછ, સફેદ રણ. એ કચ્છમાં જ છે. પછી રંગબેરંગી કચ્છની સંસ્કૃતિઓ પરંપરાગત વસ્ત્રો એ કચ્છનું બધું બહુ ફેમસ છે. અને હસ્તકલા તો એકદમ ફેમસ જ છે.
અહીંયા છે ને, આપડે આ નહીં આવતા, આપડે અહિયાં. દશામા દશામા કે છે, તો એ કચ્છમાં દશામા નું મંદિર છે. હ, અમે ત્યાં ગયેલા. બહુ ગરમી હતી ત્યારે,
અચ્છા. પછી, ત્યાં આગળ તો ઐતિહાસિક મહેલો પણ બધા જૂના, બધા બહુ જ મસ્ત-મસ્ત છે. પછી, ત્યાં આગળ રણ ઉત્સવ હોય ને! એ દરમિયાન તો સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. ઊંટ સવારી હોય છે, અને લોકનૃત્ય પણ હોય છે. એ તો જોવા જેવું છે. પછી તેના પ્રસિદ્ધ પ્રવાસ, પ્રવાસ સ્થળો તો. જે એક સફેદ રણ કીધું, એ પછી બીજું એક ભુજ, પછી માંડવી. બીચ, પછી કાળો ડુંગર, પછી નારાયણ સરોવર. હ, કોટેશ્વર મહાદેવ મંદિર, ઢોળાવીરા. સીધું સિંધુ સંસ્કૃતિ નું પ્રાચીન શહેર. અત્યારે આ બધું છોકરાઓને ભણવામાં. ભણાવવામાં આવે છે. આજે ધોળાવીરા છે, નારાયણ
હા, લે તો તો મુ કેટલી થઇ ગય છે, મોટી મોટી થઇ ગઈ છે, બહુ પણ.
તો પછી વિજય, વિજય વિલાસ પેલેસ. પછી ભુજોડી ગામ, એ હસ્તકલા માટે ફેમસ છે. આ ભુજોડી ગામ. એ આટલું બધું ત્યાં તો ફરવાનું આવ્યું છે. પછી આ જે નારાયણ સરોવર છે ને
એ લાઈન પર ગયેલા અમે લોકો.
હા, ત્યાં તો બધા પક્ષીઓ આવે છે. વિદેશી હા, હા.
મહાદેવ નું છે ને?
હા, મહાદેવ નું મંદિર અલગ કોટેશ્વર મહાદેવ કે છે ને એ અલગ છે.
તમારે આગળ મંદિર છે, તે માતાજી નું કે છે ખરુ, મંદિર એ નહીં, ખબર શેનું છે?
હા, પછી કચ્છની દાબેલી પણ બહુ ફેમસ છે, કચ્છી દાબેલી. અને તો કચ્છનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પણ છે, દાબેલી.
હમ.
હા. અ.... પછી બાજરાનો રોટલો. રોટલો ઘી, માખણ ને ગોળ સાથે ખવાય છે, હા. શિયાળામાં તો એ બધાનો લોકપ્રિય છે, આ બાજરાનો રોટલો.
હા, પછી આપડે રીંગણાંનો પેલો ઓળો કહીએ છે ને? હા, ભળતુ એ. પણ કઢી-ખીચડી, પછી ગુજરાતી. થાળી, પછી છાસ, બધું બહુ ફેમસ છે. કચ્છમાં તો તને હવે. જાવ ને તો અમે જે કીધું છે એ ધ્યાન રાખજો બધા પ્રવાસ સ્થળો.
હા તમે સારું કીધું તમે પણ હવે જઈએ તો ધ્યાન રાખીશું. એ જગ્યાએ બધે ફરવાનું.
ભરતકામ. તો ખૂબ જ ફેમસ છે તા એની બધી હાઉસવાઈફ એ બધું એજ કરતો હોય કેમ કે ત્યાં બહાર તો જોબ કરવા જવાના દે એટલે ઘરે બેઠા એ લોકો એવું કરે હા દોરાથી હાથ થી કામ કરવામાં આવે ભરત કામ પછી હ હ પછી ચણિયા ચોલી પછી દિવાલની સજાવટમાં ફીરી ઉપયોગ થાય એવું બધું બધું કો બના આવે છે. હા પણ એ મોંઘું પણ હોય પણ એ બી મહેનત પણ પાછળ એ લોકો
અને હાથિંગ કરે એટલે મહેનત
હા તો
પછી બાંધણીનું જે કાપડ આવે છે ને કપડાં ને બાંધણી ને રંગવાની પરંપરાગત કલા હ સાડી દુપટા ડ્રેસ મા તો બહું જ લોકપ્રિય છે. હમ. પછી આપડે કાપડ ખાસ પ્રકારના રંગ વડે હાથથી ચિત્રકામ કરીએ ને એ પણ કચ્છમાં છે એને રોગન આટ કહેવાય રોગન આટ. અને આ કળા તો દુનિયામાં ખુબ જ દુર્લભ છે. અને કચ્છની અનોખી ઓળખ પણ છે.
જાવ કોઈ દિવસ ફરવા.
તો ચોમાસું ચાલે છે. અવે ચોમાસામાં કઈ જઈએ અમે. તમે જાવ બાઉ તો કેજો તો જોડે આપડે જઈએ બધા તો મજા આવે.
હા હા કેમ કે મારી પણ ઈચ્છા બહુ જ છે કે સફેદ રણ ફરી રણોત્સવ અને આ રણ ઉત્સવતો નવેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન જ જોવાય છે.
એવું પણ આપડે શિયા શિયાળો આવશે ને? ત્યારે જઈએ.
હા તો આ કચ્છ રણોત્સવ કીધો ને એટલા ટાઈમમાં હ શિયાળામાં જ હોય.
બધા જોડે હો ને તો મજા આવે ને ફરવાની.
અને પાછી એક પેલું પ્રવાસ સ્થળ જ નઈ પણ કુદરતી સૌંદર્ય પણ અને ઐતિહાસિક વારસો પછી આ કલા કીધી એ સ્વાદિષ્ટ ભોજન અને સમુદ્રની સંસ્કૃતિનો અનોખો સંગમ છે એટલે આપણાને જોવાની મજા જ આવી જાય.
બધું એટલે અવે બધું જોયેલું છે ને. તમને ખબર હોય એટલે આપડે એને જઈએ તો જોડે હોય તો વાંધો ના આવે ને?
ના ના મજા આવી જાય જઈએ ને તો આમ યાદગારી રહી જાય.
અ તો બધું બોઉ જ બઉ ફરવાનું નીકળ્યું છે. બઉ
હા તારક મહેતામાં પણ બતાવે છે જ ને કચ્છ નું તમે જોયો છો એપિસોડ?
પિસોડા ઉટ ઉપર બેહિને એમ લોકો ખોવાઈ જાય છે.
હમ આપણા ક ગુજરાતમાં તો એકલું કચ્છ થોડી એવી તો કેટલી બધી જગ્યાઓ છે. ફરવા માટે ચોમાસામાં તો ચોમાસા માટે તો સાપુતારા પછી વિલ્સન હિલ્સ વલ એ વલસાડ માં આવ્યું એ
સાપુતારા તો આ મે કીધું તો બોઉ બધા જાય છે. એક સાપુતારા અને એક આ પેલું
થોડીક, ચોમાસામાં ફરવા લાયક તો પોલો ફોરે
આ હાથની માતા ના દૂધ જે હે ને, ચોમાસામાં જવાય તાઈએ પણ. હ હ.
જવાય આપડાને નજીક પડે.
હા એ આપણ નજીક પડે.
એ હું એકય વખત નહી ગઈ. મારી જવાની ઈચ્છા તો ઘણી છે.
મારી જવાની ઈચ્છા છે. પણ હવે આ ટાઈમ જ નહી મળતો ને જવાનો.
હમ કઈ નઈ. ટાઈમ મળે એટલે જવાનું. પાવાગઢ પણ એક સુંદર મંદિર જ છે ને! હા. પછી આ બાજુ ડાંગ સાઈડ જઈએ તો, ડોન હિલ સ્ટેશન પણ છે જ ને. તે ચોમાસામાં જવા માટે. એ બહુ ઓછી જાણીતું, પણ બહુ જ સુંદર સ્થળ છે.
તમે કીધું ત્યારે જ ખબર પડી. મને ખબર જ નથી, એ ક્યારે.
હા. એ માહિતી હોય તો સારું ને, આપડે કોક દિવસ ફરવા જઈએ તો કામ આવે.
હમ. એકલું વાતો કરો તો જ ખબર પડે ને.
હમ
તમે શું કર છો?
કઈ નહી બેઠી છું.
બોલ
જમવાનું બની ગયું, કે જમી લીધું.
ના ના જમવાનું નથી બનાવતી.
એવું!
મન નથી આવડતુ.
હા હા. કે નહીં એ તો આવડી જાય.
હા આવે, બધું આવી તો જાય પણ. એવું પ્રોપર તો અત્યાર તો મારું, કોમ્પ્લેટ હાથ નથી બેસતો. હું રોજ બનાવતી નથી એટલે.
હવે પણ તોય પણ, બધા કેટલાય હવે યુટ્યુબ પર તમે યુટ્યુબ પર જુઓ, તો બધું આવડી જાય. ના આવડતું હોય એનેય આવડી જાય છે.
હા. એ વાત તમારી સાચી. કેમ કે, કોઈ પણ આપડે નવી ડીશ જોઈએ! તો હું મારા મમ્મીને બ કહુ. મારા મમ્મી કમ્પ્લેટ એવું બનાઈ જ આપે. હું મારે કોઈ પણ નવી ડીશ ખાવાનું મન થાય ને! એ પછી ઇટાલિયન હોય, સાઉથ ઇન્ડિયન હોય, કે પછી ગમે તે હોય એમ.
મમ્મી તો બનાવી લેય. પણ તમારે કોક દિવસ બનાવવું હોય તો, ટ્રાય કરવાનું. પેલા પેલા તો ના આવડે. પણ એક-બે વાર બનાવશો ને તમે એ તો તમને ફાઈ જશે.
હા હા. એ વાત સાચી તમારી.
સ્ટડી કરો છો?
હા સ્ટડી, કોલેજમાં છું.
હો. હમ. અમે હું બોલવાના.
મારે નવથી કે દોડ વાગ્યાના હોય. ચાલો સરસ! સારું તો તમારો આભાર. આપણે પછી બીજા નવા ટોપિક સાથે મળીશું. ચલ. હા જય શ્રી કૃષ્ણ!